હ આમ છે ને આમ હોય તો મજા આવે એમ કે આપડે એક દર વષ ને તરત પાછ ફોન આવી જાવ છ એમ
હ ઓ તો ટાઈમ બહમારે ઘણી વાર એવું મકું બીજી વા વાત કરવાવામાં બ ભ લાગી દ
નઈ ગૌતમ મારી પાસેું આમ થાય ગૌતમ એક ફોન કરે તો દસ પંદર મિનિટ પાું કામ આવી જાય.
વોઈસ કોલ કરે આમાં જ ત્યાં ઉકલે ઓલામાં તો ટાઈમ જ ન કંટાળ જાય ઈ. આમાં ઘરા એવું ખબર કે ચાર ફોન થઈ ગયા ને પછી થોડક તમે બ્રેક લઈ લો ને એટ પાછ ફેશ થથી જ ભ પાછ તો ત કોલમાં બીજ ટોપિક વિચ આવી ને વાચીત થાય. ખરીકમાં કામ થાયકી આમ તો એક એક ફોન તો બહુ વાર લાગે
એ એમ નહ ગૌતમ એમું કરે પાછો એક ફોન કરે પછી પાછો કામ આપણે એ કઈ કામ નો કરી હકીએ નેસ બેઠી ન એટલે બધું
કઈ વાત છે તો પછી આધે કઈ હવે કઈક ટોપિક હ ચોમાસા ની ઋતુ અત્યારે ચાલે છે પેલા કેવો વરસાદ છે એ બાજુ
વરસાદ તો જો ભાઈ કાલ ન વાતાવરણ ફૂલ છે કે વરસાદ આવી આવ પણ જે આમ સાટા પલાળી આમ કેવાય ને પાણી સાટીને વયો જાય છે ઈમ
અમારે સેમ એવુંમ તને કેમ પાંચ છ ઇંચ એકર પડી જાય એવું વાતાવરણ થાય છે. વળસતું જરમર ફરફડી આવી આવે ને વયો જાય.
ક્યાાલ તો ગૌતમ કધું કાલ સારો વરસાદ છે કે ફૂલ તમારો પસંદ હ સારો હતો.
ના અમારે એના એરિયા બા વાહીયા કઈ નતું
હમ
અંધાર હોય છે સરખા પણ આવતો નથી એરેસતો નથી
હમ હમ
તો શું કેવું તમારે ચોમાસાની ઋતુમાં વહેલા વાળા શાકભાજી ખાવા જોઈએ.
હમ ખાવા જ જોઈએ નેડેલા ઈ છે ને પેલા બે ત્રણ મિની બીજી વાતટ ટોપિક આપડ એકોપિકમાંધ પૂરું થઈ જાય એમ
હ
એ તો મારે હમ એક નંબર એવો છે કે તમારા કાર્ડ ફોનમાં કે તમે ઈ ફોન થી વાત કરી શકો એમ.
એટલે નો હમજ્યો.
એ જાણે કે એમાં નાના નાની નો ફોન હોય એમાંથી તમે વાત કરી શકો એમ.
નહી એ નથી થાય એવું, એ તો વાત છે એટલે એમાં મારે જે ફોન છે ને એ નંબર મારા માં ત્રન લોગીન થાય ત્રન લોગીન મે કર નાખ્યા, એટલે હું કોલ કરી શકીશ ખરા. અને મારે અડધો એમાં ક્રાઈટેરિયા ફુલફિલ થશે આવશે નહી મારે કેમ કે ઉપાડ વાટો એ ફોન મારે જોઈ એ ફોન તમારી આગર હો એ શક્ય વાત જ નથી.
અચ્છા હા હા.
એટલે એમાં અડધા અડધા મારા થાય છે આમાં કેમ આપણને પૂરું પેમેન્ટ એમાં પૂરું નહી અડધું મળશે ત્રીસ ટ કોલ હું કરી શકીશ મેક્સિમમ.
હા તે વાંધો નહી બધા હું બધામાં થોડા થોડા કઈને તો રિજેક્ટો નો થાય ઓલ પાછું રિજેક્ટ કરવાનો ટ્રાય કરીએ પાછો.
હ એ વાત છે હ રિજેક્ટ તો નથી જ થતા એ દ તરી કે. પણ પેમેન્ટ તો પૂરે પૂર આપણને આવી જાય ઉપર થી તો ક્યાંને વાંધો જ છે કોઈને. એને મુળ અવાજ જો તો છે ને અવાજ મળી જાય છે ગુજરાતી લેંગવેજમાં,
હમ.
બીજા કઈ પ્રશ્ન
તો છે ને કોમાસા નું હું વાત કરી ને તો ઋતુ જ લઈ લે ને એમ ત્રણ ઋતુ છે ત્રણ ઋતુ માં ત્રણ કોલ કરી નાખીએ. હ હ હ અત્યારે ચોમાસું છે ચોમાસા ની વાત કરીયે ને તો અમી ને મહિના કેવાય ને કે દોઢ મહિના થી વાટ જોતા હતા એમ
હા,
તો વરસાદ આવશે આજ આવશે આજ આવશે કાલ આવશે અમારે વાવણી કરવાની હોય ને એટલે અમે અમારે પાણી ખેતરમાં અમારૂ ઘરું ન વાળતા એમ અમારે કુવો છે, કુવામાં અમારે એસી થી નેવું ફૂટ પાણી છે તમાં આખું વરહ પાણી વાળીએે ને તોય પાણી ખૂટે એમ નથી એટલું પાણી છે અમારા કુવામાં એમ પણ પાણી દરેક લાગેને એટલે ખારું ને મોળું પાણી એમ. જમીન બગાડી નાખે એમ એવું પાણી પાક પછી થાય નહી એટલે મેં અ કોરોના આવ્યો છે ને ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષ પહેલા પુર આવેલો હતો પછી મેં મારો પાણી નથી વાળતા એમ પછી અમારા ફૂઈ છે ને બાજુમાં ખેતર છે ને અમારા ફૂઈ છે હગા, એટલે અમે એ ખેતર ગામ માથી થી પાઈપલાઈન પોગાડી ત્યા પાણી પોગાડ્યું પાઈપલાઈનથી એટલે ત્રણ કિલોમીટર પાઈપ લાઈન ગોઠવી ને તયા હુ સરકાર નુ ઓલું હતું કેટલા વર્ષ પેલા કે પચાસ ટકા સરકાર આપે પચાસ ટકા આપડે એમ, પાઈપલાઈન પોગાડવી હોય ને તમારે પાણી માટે તો ત્યારે એમની પાઇપલાઇન પોગાડી નાખી હતી એમ. તો એમાં, એટલે એને પચા ટકા મળ હું કીધું નઈ એટલે અમે હું કરીએ કે ઘઉ પેલી સિઝનમાં ઘવ કરીએ ને શિયાળામાંને
હા.
તો અત્યારે પચા ટકા પાકુ હોય એમ પચા ટકા એટલે પાણી એનું ને બધું મહેનત આપડે એને પચા ટકા ભાગ
પાણી નો ભાગ એટલે ઓકે બરાબર હે હ અમારે એ રીતે હોય પાણીનો ભાગ હોય ને તો પાણીના ભાગમા અમારે ત્રીજો ભાગ હોય એટલે પાણી લઈએ એને ત્રીજો ભાગ જે હોય એ આપણે દેવાનો
હમ્મ હાલે ત્રીજો ભાગ એનો
હમ્મ.
કે અહ પછી અહ પેલા ત્રીજો ભાગ નઈ પચાસ ટકા એનો
એ આ ના ના રાખો ફોન કઈની આ પુરૂ થાય પછી જોઈએ.
ના એટલે પચાસ ટકા ભાગ એનો ને બીજું હું કે પછી મગફળી કરી ને એમાં ભાગ નહી આપવાનો એમ તયે પાણી લેવાનું તયે અહ પુરવણ કરીએ અમે એમ પેલા પાણી વાળીએ એમ થાય ને કે વરસાદ થવાન છે તયે વાવણી કરી દઈ એમ પણ આ વખતે પેલા પાણી વાળ્યુ તય વરસાદ થવાની શક્યતા પાછું બીજી વાર પાણી વાળે પછી માંડવી એ કરી નાયખી એમ કે હવે જોયું જાય એમ મહિના દિવસ વરસાદ આવી જાય ને માંડવીને હું એકર ઉગી જાય ને મહિનો દિવસ મા હોય એક ઉગી જાય ને પછી મહિનો દિવસ સુધી વાંધો નથી આવતો એમ. મહિનો દિવસ પાણી નો મળે ને ત્યાં સુધી વાંધો નો હોય જેટલું પાણીની ખેચ પડે ને
પછી વાંધો ન હોય એટલે એમાંય તે એટલે તાણ પડે ને પાણી ની અને પછી તમે પાણી હો પંદર દિવસ વીસ વર્ષ પછી એ જોરદાર કોહરાય.
હા એટલે એમનુ તો એમ ભલે એ અમારે પછી વાવિ દિધી એટલે પહી ઉગી ગઈ એટલે મને વાંધો નઈ હાલો ઉગી જાય ને પછી કોઈ માણ ને વાંધો નો આવે એમ માંડ પછી પેલે પૂરેય આવે તોય માંડને મતલબ વાંધો નથ આવતો એમ કેય બધા કે પાણી ગમે એટલુ પાણી પડે હા હા એ પણ ઊગી છે ને પછી પાણી ગમેલું પડે પછી વાંધો ન આવતો એમ કે એમ.
હા હા.
પછી તો બઉ વાટ જોઈ એમ કે આયા ઝાવીએ કે પણ મહિનો મોડો વરસાદ આયવો એ વર્ષે વરસાદ આયવોને એવો વરસાદ આયવો ને તો કે બધું આખે અમારે છે ગામમાંથી બે ત્રણ નાળા નીકળા નાળા બે નદીની મશ ઈ મેન નદી છે ને આયા ઈ નીકળે એક અમાર પાટીવાળા રસ્તે નીકળે ને એક મેન રસ્તે નીકળે એમ પણ ઉના જવું હોય ને તો કાં પાછળથી રસ્તે ઝાવાનું કાં આગલા રસ્તે ઝાવાનુ એમ તો બેય રસ્તો બો બંધ થઈ જાય એ નદી આવે ને અમારે પાછલા રસ્તા એ પાણી ફૂલ આવી જાય એટલે એ રસ્તોય બંધ થઇ જાય આયગલા રસ્તે અમાર ખારો છે એમ યાંય પાણી ફૂલ આવી જાય એમ તો ન્યાંથીય અ તમે નીકળી નો હકો ન્યા તમારે નીકળવું હોય ને તો આ કઈ ને આ રીતનું કાંઈ આય કરવું પડે એમ તો બેય પાણી થાય એટલે પાણી ફૂલ આવી ને તમે ગામમાંથી નો નીકળવી હકો એમ
સમજી ગયો.
પછી જ્યાં નદીથી નીકળેને બીજાને બિચારાના ખેતરૂમાં તમે ઝોઇન ગયા હોય ને દીવાલ કરી હોય ને દીવાલ આપડે ચણે એ હોય ને દીવાલ ધોવાઈ નઈ જાય એને પથ્થર હોય નીસો આમ કેવાય ને વીવી ફૂટો આખો એ ને ખેતરમાં પડીને રોલાવે હોય કેટલું પ્રેશર હે પાણીનું
ધોવાય એટલે પાણીનું પ્રેશર એટલું બધું હોય જ એટલે અમારેય ગામમાં એવું છે કે અમારે આય ગામ વચ્ચે નદી એક નીકળે અ નદી નય પણ નાળું કેમ ઉપરના ખેતરમાંથી આવતું હોય તે એમ પાદર જેવું કેવાય પાદરમાંથી પાણી ખેતરમાંથી આવે ને પછી ગામમાં થોડોક ખૂણો આવે તો એક અમારા બાપુજીની જેમ મકાન છે. તેને અડધી અડધી દિવાલ દટાય જાયને એટલું એમ કેહેવાય કે પાણી આવે જોરદાર એમાં પહી તમાર ગામમાં અવર જવર બંધ થઈ જાય એ બે ત્રણ કલાક જો હુધી પાણી નો ઉતરેને ત્યાં સુધી અને નીતેય આ વાતચીત થઈને આપડી પ્રમાણે તે મારા મિત્ર અવાણીયા ગામના છે. એને એ જ થાય કે પાક પાણી એને નથી ઈ લોકોને એટલે ચોમાસે ખેતી થાય બાકી શિયાળો કદાચ પાણી ભરેલું હોય તો થાય બાકી એને ખારાશવારુ પાણી દરિયાકાંઠો આવી જાય છે ઘોઘરનો દરિયાકાઠે તો એને બીજ એ રીતે વાવી દીધું હોય પેલા કે વરસાદ આવશે એટલે ડાયરેક ઉગી જાય એમ આપણે પાણી બાણીની જરૂરિયાત નહી તો વરસાદ તમે ક્યો એમ આપણે એક મહિનો ખેંચાઈ ગ્યોને મોડું થ્યુ એટલે એમાં મેન વાત છે કે ગરમી પછી લાગે અને એમાં બધા બિયારણને બધેબધું બફાયને એમ વયુ ગ્યું બડી ગ્યું. અને બીજું કે વરસાદ પાસો હારો પડી ગયો વરસાદ હારો પડી ગ્યો એટલે એ પાછું બધે બધું ધોવાઈ ગ્યું એયથી બીજા બીયારન વાયવા બીજા બિયારણ પાસા ખર્ચો થ્યો પાછેપાછુ વાય્યું હજી પાછી અત્યારે ખેંચ થોડી ઘણી આવી ગઈ છે હવે ધીમે ધીમે કે ઉગે છે.
હમ્મ
એટલે પાણી નો હોય એટલે ઘણી બધી સમસ્યા એ રીતે આપણને મળી શકે ખેતીમાં
હમ્મ ને માર ભાઈબંધનેય એમ એનેમ કે વરસાદનુ વા તાવરણ ફૂલો તો ફૂલ લાગે હે હજી એમ તે ન્યે વાવી દીધું એમ કે વરસાદ થઈ જાહે ને એટલે વાંધો નહી એમ તો એને વાવી દીધું ને બીજ એ જ રાતે વરસાદ થ્યો યા રોંઢે વાવી દીધું રાતે ઝ વરસાદ થઈ ગયો એટલે પાણી ને જોતુતુ એ મળી ગ્યું ને યા કુવાનુંન કાઈ નથી એમ તો વાવી તો દીધું પણ ઊયગી નહી એમ તો પછી પાછો એન માથે વરસાદ થ્યો એમ પાસો વરસાદ થાય તો એ બધી સળી જાય એમ પછી એકય ક્યારા ઊયગા ની એમ એમ બહુ બધુ એનું આય બધું મળી ગ્યુ એમ ઈ એમ ક્યેન ઊગી જાય નેમનેમ કોન્ફિડન્સ હતો તો એ પોતે લઈ આવયોતો અને એમ આપડે જેવો સી એનુ ભણે
હમ્મ
તો હોય પણ એને એ એક થોડીક પ્રોબ્લેમ થઈ ગય એમ
ત લાંબા તો કઈ નક્કી ન કે પણ ઉગી જાય નસીબ પ્રમાણે છે ઉગે અને ભૂગે એટલે કે ને કે ઉગી જાય પછી કઈ વાંધો ની ન ઉગે ત્યાં હુદી કેવડાવે
અમે અમે જયારે નવમું ભણતા ને ત્યારે આવું થીયું તું એમ ફૂલ પાણી આવતું તું એમ એટલે અઠ અઠ આઠ દિવસ સુધી મારે રજા પડી તી એટલે બે સાઈટથી રસ્તો બંધ થઈ જાય ને કોઈ શિક્ષકોમાં બાર થી ભણવા આવતા એમ સરકારી હોય એટલે ઉનામ બધા રેતા અમારા ગામમાં એક જ સાહેબ અતા પોતે એટલે સરકારી જ તે ઈ તો એકલો તો ભણાવે ની બધાને તી બાત બધા સાયેબ આવે ઈ નો આવી હકે એમ અમે જો અમે આ કા ખે ઉભા ને હામા સાયેબ હોય એમ સાયબ આવી તો નથી તે કોન આમ પછી રજા રાખી દે કે વાંધો નાઇ હ લ આજ નો દી રજા એમ પ બીજે દી થાય ને તમે ગોઠડે ગોઠડે પાણી હોય ગામાંતો તળાએ જે મેન સ્કૂલ છે ને ગોઠડે ગોઠડે આમ અમ કેવાય ને કમરે કમરે બધી પાણી હોય એમ જે ત પલળતા પલળતા જોવા જાય એમ એ જે ભણવાન છે કે નેઇ પૂછવા જાય હ પછી અમને ખબર જ હોય ભણવા તો નથી જ એટલું એટલું પાણી હોય ને ભણવાનું તો નથી સાહેબો હા હા એટલે એક ગામના સાયેબ હોય તો નયા જવા જાવું જ પડે ને બધા ને રજાનું કેવા હાટુ
હું
ત્યાં જઈને પછી ઈ અમને કે આવોય કે તમે ઈ કે પાણીમાં થી હાલી ને આવી હકો તમ ભણવાનું હોય ક અમેક અમેકે અ હમે પાસે ગણાનું ગ્રુપ એમ ઇ સાયેબ અતા ને ગામના ન બધા એના સંબંધ બો હારા એમ ત્યા હુદી મેરે રેતા એમ પછી તાવા દેન પછી નીકળતા
હમજી ગયો
તમને બધાની ક અમને ખબર જ સે ઈ કે તમને ખબર છે કે ભણવાનું રજા સે એટલે તમે પૂછવા આવો હા હા એને પછી હું બી બધીની રજા મળતીમ
હું
ઈ આટ દી આટ દી ની જી રજા મળી ને આ હા હા એ રજા ત હેઠે મેઠે મલે ને તોય મજા ન આવે એમ
અમા અમારેય એવું એ જે સ્કૂલ હોય ને કે સ્કુલમાં મળે એમ કાઈ આ વરસાદ બો હારો પડી ગયો ને તો વરસાદ ના લીધે પછી જ્યાં એક તો ખબર ક્યારે પડે સ્કૂલમાં છે યારે મોબાઈલ નોટીફ ફિકેસન ઇ તો અત્યારે વોટ્સએપ ગ્રુપ પેલા એવું કઇ નો તું ને પછી કોઈ વેન વારા હોય ને એનો ફોન આવી જાય તો ખબર પડે આ પછી જ્યાં તમે હાલતા તા કોલેજે સ્કૂલે ભોગવા દરવાજા બ કે આજે બો ઘણો વરસાદ છેટલે બીજા દિવસે તેના લીધે તમારા વિસ્તર આજે રજા રાખી છે અને ઈ પછી ઘરે આવીને જે મોજ આવે હો અને એમાંય શનિ રવિ આજુ બાજુ હોય ને તો બે ત્રણ દિવસ વેકેશન જ થઈ જાય આખું
હા એલે એમ જ ને એમાં ઇ હજી યાદ છે હોય સિન આમ પેલો દિવસે ગયા પાણી માંથી ન ઇ ઇને કીધું રજા એમ બે દિવસ ની રજા આજ ની ન કાલની પછી તો આપડે ગીર સોમથ આ અમારે છે ન તાલુકો જિલ્લો એ જિલ્લા માંખી રજા પડી દીધી કે એટલો ફૂલ વરસાદ હતો જિલ્લામાં એટલો હા એટલે છે ને સરકારે ત્રણ દિવસની રજા આપી દીધી પછી આમ આમમમમ ભણાવી એમ એક સાયેબ તો એક સાયેબ ભણાવહે તો ખરા બેઠાડી બેઠાડી એવુ લાગ્યું તું પણ વરસાદ એટલો તો ને એની પછી પાસે નળિયા વાળી સ્કૂલ હતી એમ એમ નોકી ની મળે કક પેડું હોય તો એમ નઇ સ્કૂલ શોકરા હસો એમ તો ની
હા
તે પછી એને કજુ રજા અને ઇ આમ ત્યાં નંદ થાય ને આમ એ વુ આપડે દિવાળીનું વેકેશન હોય ને ભલે એ પાત્રી દીવ ઇ મજા આના આનાથી મજા ન આવે એમ ઇ પછી તો તઇનો વરસાદ ઓ ફોન બમે હતા ન આા હા બેઠ નું રમવાનું રમવાનું કેમ આખું નહી એટલે મ મજા જ ઘર એમ.
મેન કોલેજ સ્કૂલ માં જ એક વાર તમને ખબર ન હોય નેને ચિંતાની રજા આવે ને અને એ રજા જે માનવાની મજા આવે છે ને પછી એ બધા છોકરાઓ ભેગા થઈને. એ શાંતિ થી મોજ મસ્તી કરી એલા દિવસો દલગ હતા કેવાયને અથ્યાર કરતા હતા. ચોમાસું જ ને પણ એ પ્રમાણે ન હોય.
હવે પાછા આપડ ક્યારે કોોલ થશે?
હું તો કદાચ એવું જમી જવાનું છે નવરાજ છે એ પ્રમાણે કરશું. કેમ કે હવાજ મન લાગે આમાંથી તો બે ત્રણ કદાચ થાય ત્રણ તો થઈ ગયા. મારી પાંચ ની ગણતરી હતી કે પાંચ થશે ત્યા પૂરા થઈ જશે.
તો બસ તારે તેત્રીસ પૂરા થઇ જાય.
હા આમાંથી ત્રીસ નઈ એકસો એસી થઇ જાય મિનિટ પૂરી થઇ જાય છે.
આ ત્રીજા નંબર માં?
હા તે
એ આ બાપા પૂરવું ઘેર પણ
પ્રોપ વાત કરવાની હોય ગમે ની જગી મોજ કરી કરી. ટાર્ગેટ અચિવ કરવારવાનો છે.
ભાણું ભાઈર એક નંબર ભાણું ભાઈર પૂરો કરીનેખતો ને?
એ શરૂઆતમાંયા હતા એમાં તેઓ તો આવી ગયા હતા ને હડી ગયા ને અમને. જવાન ભાઈ પ્પપા એને કઇ તો નહી ભઈ. એ લેકેશનમાં ભાણું ભાઈ ભાઈયું છે પછી કઈ ચયર નથી.